હલો જી કેમ છો?
મજામાં તમે કેમ છો જય શ્રી કૃષ્ણ
બસ મજામાં શું કરો છો?
બસ કંઈ ની ખાવાનું બનાવી રહી છું.
હા ખાવાનું તો હવે વાનગીઓ ને વાનગીઓ ઘરમાં બનાવીએ તો બાળકોને ભાવે નહી તો ભાવે જ નહીિ
હા એ તો છેર બાળકોને તો બહારનું જ ખાવાનું ગમે છે
હા બહારનું જ બહ જ બહારનું જ જમે જમવાનું ગમે એમને તો
હા
એટલે ફાસ્ટ ફૂડ કેટલું ફાસ્ટ ફૂડ એટલું ટ્રેન્ડમાં આ આવી ગયું છે છોકરાઓના માટે તો એ જ જાણે બસ એમને રોટલી શાક તો ભાવે જ નહીં ક કોઈ હેલ્થી ફૂડ તો ભાવે જ નહીિ બસ એમને તો એનું એ જ ભાવે ફાસ્ટ ફૂડ ફાસ્ટ ફૂડ
હા એ તો છે ઘરનું ખાવાનું ક તે લોકોને પેટ માં દુખે છે
હા સાચી વાત અને બારનું બી તળેલું અને કેવું તેલ વાપરે એ લોકો કેવું બટર વાપરે કઈ એનું કઈ ગુણવત્તા તો સારી હોય નહી ખાલી બધું આપણા હેલ્થ માટે પૈસા પણ આપણેે આપીએ પૈસા પણ ખર્ચ કરીએ અને આપડી હેલ્થ બી જળવાઈ ન રહેેનાથી
હા એ તો સાચું કહ્યું તમે પણ આપણને ભી ક્યારેક ક્યારેક બર્ગર પીઝા ખાવાનું મન તો થાય જ છે હા બટ ડેલી નહી ખાવા જોુએ કોઈક વાર તો ચાલે
હા કોઈક વાર તો ચાલે ચાલ આપડે જીભ ન સ્વાદ કરીએ કોઈક દિવસ પણ બાળકો માટે તો એ છે હવે તો એમને રોજ ન રોજ તેવ પડી ગઈ હોય ને એમ બહાર ના મોમોસ બાર ન પીઝઝા બર્ગર એ બધું મેદા બહુ મેદા વાળું ખાવાનું પણ આપણા હેલ્થ માટે સારું નહી ડાયજેશન ન થાય અને આપડી આતો અને એ બધું સ્લો થઈ જાય કામ કરતી તો ફાસ્ટ ફૂડ આપણા હેલ્થ માટે સારું તો ન જ કહેવાય
હા ફાસ્ટ ફૂડ તો બહુ ખરાબ છે જેમ કે ફાસ્ટ ફૂડથી આપણું વેઇટ ગેન પણ થઈ શકે પછી ડાયજેશન ઇશ્યુઝ આવી શકે સ્કીિન પ્રોબ્લેમ થઈ શકે પછી ફેસ પર એકને આવી જાય પછી ઓઈલી ફૂડ આપણે ખાય તો આપણી સ્કીિન પણ ઓઈલી થઈ જાય છે ણી ઘણા બધા કે નામ ડડીઝઝ જેવા છે જેના આપણે ફાસ્ટ ફૂડ ખાય તો આપણને થઈ શકે છે
હા સાચું કો છો તમે પાસ ફૂરતી આપડા હેલ્થ ઇસ્યુ થઈ જાય કેટલી બધી બીમારીઓ ચાલી છે આપડણે જયારે રિફાઈન્ડ ઓઇલા રિફાાઈન્ડ ઓઇલ આપડા બોડી માટે આપણા હાર્ટ માટે સારું નથી તો બધું જે બને છે એ બધું કેવા ઓઇલમાં બને છે ખબર જ નહીં કે એ લોકો કેવું ઓઈલ વાપરે છે એ કોઈ આપણે મગફળીનુંું કે એવું તો હશે નહી એ તો કઈ એવું જ હશે થોડું સસ્તું અને જે એમના માટે સારું પડે એવું એવું જ વાપર હશે ને આપ આપડી હેલ્થ નું થોડું ધ્યાન રાખતા હોય
હા એટ તો એ લોકો ન પ્રોફિટ જ જોતા હશે ને આપડી હેલ્થ થોડી જોવાના છે એ લોકો એ લોકો એ ખાલી બનાવવાનું છે અને વેચવાનું છે
હા સાચું કહ છો તમે
હા આપણે બેલેન્સ રાખવું બહુ જરૂરી છે હોમમેડ ફૂડ અને
લિમિટમાં હોય ને તો કઈ નહી ફાસ્ટફોડ બી લિમિટ હોય ચાલ પંદર દિવસમાં કે મહિનામાં એક કે બે વખત હોય ને તો એ આપણા માટે નુકસાનકારક ના હોય ચાલો આપે કોક દિવસ ચેન્જ માટે ફાસ્ટ ફૂડ લઈએ પણ એના કરતા આપણે ઘરે બનાવીએ ને તો એનો સ્વાદ બી જળવો રહે અને છોકરાઓની બી છોકરાઓની બી અ ઈચ્છા પૂરી થઈ જાય અને એમને બી એવું ના લાગે કે આપણે નથી બનાવતા નથી કરતા હવે. જો ને આપણે ફોન જોઈ જોઈને યુટ્યુબ પર રેસીપીસ જોઈ જોઈને બધી વાનગીઓ ઘરે બી બનાવી શકીએ છે જેમકે મોમોઝ પિઝઝ એ બધું આપણે ઘરે બી આરામથી બનાવી શકીએ છે.
હા એ તો તમે વાત સાચી કહી છે જંક ફૂડ છે નામ ખાલી પણનેમ આમ ટેસ્ટ પૂરતું માટે ખાલી સારું છે બટ એ લોંગ ટર્મ માટે અને આપણા હેલ્થ માટે સારું નથી જ અને જંક ફૂડ છે ને બહુ મોંઘું પણ હોય છે જ્યારે આપણું હોમમેડ ફૂડ ચીપ હોય છે એટલા આપણેે ઓછા પૈસામાં પણ સારી બે દસ માણસ ન બી ખાવાનું બનાવી શકીએ છ છે.
હા સાચું કવ છો મોમોઝ આપે બહાર થી જેટલી પ્લેટ એક પ્લેટ ના જેટલા પૈસા લાગે છે એટલા તો આપણેે ઘરે અગર બધું બધું સામાન લઈને બનાવીએ તો એના એને ભર પેટ ખાઈ શકીએ છે અને અ એ ગુણવત્તામાં સારું હોય છે તો એનું આપણા હેલ્થ ઉપર કોઈ આડઅસર થતી નથી એની.
હા એ તો તમે સાચું કહ્યું છે અને જંક ફૂડથી કેટલા કેટલી બીમારીઓ થાય છે. જેમ કે ઘણા લોકોને તો હવે કેન્સર પણ થતું છે. પછી આપણે ફૂડ ફૂડ આખું આપણું ડાયજેશન ઇમ્બેલેન્સ થઈ જાય છે. પછી ફૂડ પોઈઝનિંગ થઈ જાય છે. નાના નાના છોકરાઓનું પણ
હા અને જો હાઈજેનિક બી રહેતા નથી. આપણે કોઈ લારીઓ પરથી કા તો એવા કઈ નાના સ્ટોલ પરથી આપણે ખાવાનું એવું બધું ફાસ્ટ ફૂડ લઈએ છે. તો ત્યાં પાણીપુરી વાળાના ત્યાં કેવું મતલબ થોડું ગંદકીી નાળી અને એવું બધું અને અ હાઈજેન વોટર હાઈજેનિક હોય છે કે નહીં. એ બધી વાતોનું ધ્યાન આપણે જેટલું રાખીએ છે. એટલું અ બધા જે વ્યવસાય ગતિ હોય છે. એ લોકોના નથી રાખતા એવું ધ્યાન એ ખાલી એનો એમનો વ્યવસાય કેવો ડેવલપ કરવાનો એજ વિચાર રાખે છે એ લોકો.
હમ એ તો છે. હવે જો મને એવું લાગે છે કે ઘરેલું એટલે આમ ઘરેલું ભોજન અને જંક ફૂડ વચ્ચે ને એક મોટો ફરક છે. જેમ જેમ કે ઘરેલુ ભોજન તાજા અને પૌષ્ટિક હોય છે. અને ત્યારે જંક ફૂડ એકદમ આમ ખરાબ હોય છે. આપડી બોડીને અ નાશ કરી નાખે છે અંદરથી અને તે પાછું એમ કહી શકે કે જંક ફૂડમાં તેલ મીઠું અને ખાડું પ્રમાણ વધારે હોય છે. જે સ્વાસ્થ્ય માટે નુકસાન કરે છે. અને જંક ફૂડ સ્વાદિષ્ટતો લાગે પરંતુ એ સેવન માટે વધારે સારું નથી અને પાચન સમસ્યાને બી વધારે ઉભી કરે છે. તેથી આપડે મતલબ રોજિંદગી જીવનમાં મતલબ આમ ઘરેલું ભોજન વધારે ખાવું જોઈએ. અને હા ઠીક છે. તમે ફાસ્ટ ફૂડ ખાવો પણ પંદર દિવસમાં એક વાર ખાવો મહિનામાં બે વાર ખાવો તે ચાલે છે. ડેલી ખાવું જરૂરી નથી અને સારું પણ નથી.
હમ જંક ફૂડ અને આવું બધું ખાવાથી કેટલા બધા રોગો થાય છે. એના સાથે ઓબેસિટી ઓબેસિટી એક એવો એવો રોગ છે જે દર હવે બીજાથી ત્રીજા માણસ ઓબેસિટી ન પ્રોબ્લેમ થાય છે અને જેટલું આપણે ફાસ્ટ ફૂડ લઈએ છીએ ને એનાથી આપણે ઓબેસિટી બહુ જ વધી જાય છે બહુ જ માણસોમાં કેટલા કેટલા લોકો એક્સરસાઇઝ અને એવું બધું કરીને અ કેટલો પછી પરેશાન થવું પડે છે. પહેલા તો એ લોકો જીભનો સ્વાદ કરી લે છે અને પછી કેટલું બોડી ઘટાડવા માટે કેટલા બધા જતન કરવા પડે છે.
હા એ તો છે જ અને ઘરેલું ભોજન એકદમ ખર્ચમાં બી સસ્તું પડે છે અને પરિવાર સાથે મળીને ખાવાની પણ કઈ અલગ જ મજા છે.
હા સાચું કવો છો. એ તો વાત છે ને.
હા સારા સ્વસ્થ માટે મતલબ આપણે ઘરેલું ભોજન વધુ ખાવું જોઈએ અને જંક ફૂડનું સેવન એકદમ ઓછું કરવું જોઈએ કા તો પછી લિમિટમાં કરવું જોઇએ.
હા સાચું કહો છો એ તો વાત છે.
હા. બીજી તરફ આમ જંક ફૂડ નામ જોવા જાય તો એમાં કેટલા બધા પ્રિઝર્વેટિવ વધારે તેલ, મીઠું અને ખાંડ હોય છે. જે આપણા બોડીને ખુબ નુકસાન કરે છે અને જેનાથી ઘણી બધી ડીઝઝો પણ ફેલાય છે આપ બોડીમાં.
હા સાચું કવો છો.
હા.
ઘરના ખા ઘરેલું ખાનપાન ન તો અ કોઈ એ છે જ નથી. કોઈ કમ્પેરિઝન જ નથી કારણ કે ઘરે આપણે જે રીતે કેળવીને અને જે ભાવથી બનાવીએ છીએ એનો તો સ્વાદ જ અલગ છે એનો તો સ્વાદ જ નિરાલો છે.
હા એતો તમે સાચ શું ક્યું છે? આપણેે થયા છે ને હવે અપડે તો ક જનમાં જ કાઢવા પડે કે આપણે ઘરનું ખાવાનું વધારે ખાવાનું અને બહારનું ખાવાનું બધાને મન થાય બહારનું ખાવાનું બટ ઓછું ખાવાનું હોય.
હા સાચી વાત.
અને બીજું તો કઈ નહી હવે આપડે જે આપણેે એક કામ કર્યા આપે છે ને આપણી સોસાયટીમાં છે ને એક આમ સેમિનાર જેવું રાખીએ જ્યાં આપણેે બધા બાળકોને અને બીજા બધા લોકોને આપણેે બોલાવીએ અને જાગૃત કરીએ કે આપડે જંક ફૂડ કેમ ના ખાવું જોઈએ અને ઘરનું ખાવાનું કેમ ખું જોઈએ
હા લોકોમાં જ્યાં સુધી જાગૃતિ નહી આવે જ્યાં સુધી એમને વિચાર ના એ એના પ્રત્યે એ લોકો વિચાર ના કરે ત્યાં સુધી એ લોકો કેવી રીતે એના પ્રત્યે કોઈ પગલું ધરી શકે છે એ પગલા ધરવા માટે આપણને બી કોઈને કોઈ સાહસ કોઈને કોઈ કાર્ય તો કરવો જ જોઈએ જેનાથી બાળકોમાં કે બધા માણસોમાં ફાસ્ટ ફૂડ ખાવો કે ન ખાવો કે ઓછો ખાવો એના પ્રત્યે એમના એમનામાં વિચાર કરવાની બી શક્તિ કેળવી કેળવાઈ શકીએ.
હા તો મતલબ આપણે સેમિનારમાં એ બતાવશું કે હોમ ફૂડ શું હોય જંક ફૂડ શું હોય હોમ ફૂડવાથી ખાવાથી શું આમ એડવાન્ટેજીસ છે અને શું ડિસએડવાન્ટેજીસ છે સેમ આપણે અગર જંક ફૂડ ખાય. તેનાથી શું એડવાન્ટેજીિસ છે ડિસએડવાન્ટેજીસ છે એ બધું કરશું તો શાયદ તક જે બાળકો છે જે લોકો છે તે જાગૃત થશે અને આપણી વાતનું પાલન કરશે આ આખા સોસાયટીમાંથી એક બીજણ આપ વગર આપડી વાથી સુધર્યું ત્યા બહુ મોટી વાત છે.
હા સાચું કહું છો એ આપણે તમે બહુ સારો વિચાર કર્યો અને બહ અ આ આ વિશે ત પગલું ધરવા માટે તમે જે વિચાર કર્યું છે એ સક્સેસ થાય એના માટે હું પ્રાર્થના કરું છું અને આપણે જરૂર આવો પ્રોગ્રામ કરીશું અને લોકોને જાગૃત કરીશું કે તમે ફાસ્ટ ફૂડ ની જગ્યાએ ઘરેલું ફૂડ લો ચાલો મળીએ પછી હા જય શ્રી કૃષ્ણ.